હલો હલો શ્રી કૃષ્ણ કેમ છો?
બસ મજામાં તમે જણાવો તમે કેમ છો.
હું પણ એ મજામાં છું. જૂના મોસમ કેવો છે કે એમાં બીમારી થઈ રહી છે, શ ઘેર ઘેર આપણને જોવા મળી રહી છે.
હા એ વાત તો સાચી અત્યારે જો ને આવું તું જેમ જેમ બદલાય એમ એમ મોસમ પણ અને બધાના સ્વાસ્થ્યમાં પણ એટલો જ આપણને ફેરફાર જોવા મળે, એના માટે આપણેે કંઈક તો એમ ઘરેલુ ઉપચાર કે પછી ડોક્ટર ની સલાહ તો લેવી જ જોઈએ.
એ તો છે મને પણ શરદી ખાસીસી થઈ ગયા એ મોસમ એવું છે કે પ્રોબ્લેમ ચાલી રહી છે, તમારી પાસે પણ કોઈ ઉપાય હતો કોઈ કોઈ આપણે ઘરે બેઠીને ઉપાય કરી શકીએ. પેલા ડોકલ પેલા રૂપ જ પેલા
હા એ વાત તો સાચી અને આપણે પહેલા કેહેવાય ને કે પહેલાના જમાનામાં કેવું આવું કઈ પણ સામાન્ય બીમારીઓ થતી, તાવ ઉધરસ, ખસ ખાસી, તો એના માટે ડોક્ટર પહેલા જવા ડોક્ટર પાસે જવા પહેલા તો ઘરે જ જે દાદી નાની ના નુસ્ખા હોય, ને એ જ પહેલા તો આપણે વાપરતા
હા એ પહેલા લોકો ઘરના નુકાન હતા, ઘરે બેઠા બેઠા ઈલાજ કરતા હતા, જેનાથી હોસ્પિટલની જરૂર પડતી નતી અને પેલા
હા એ વાત તો હા અત્યારે તો જોવો ને લોકોની રહેણી સરણી પછી લોકોનું ખાનપાન એટલું બદલાઈ ગયું છે, ભેડસેડવાળું ખાવાનું આ આજકાલ તો બજારમાં મળે છે એ ખાવાથી અને ઉપરથી ઘરનું શુદ્ધ બનાવેલું ભોજનના થઈને જો બાર નું આપણે તળેલું કે પછી અ જંક ફૂડ એવું ખાઈએ તો જલ્દીથી બીમારીઓ આવી જાય છે, કારણ કે લોકોમાં હવે એટલી ઇમ્યુનિટી નથી રહી, કે લોકો સામાન્ય રોગ સામે લડી શકે.
હા સાચી વાત કરી, કે હવે લોકોમાં એટલી ઇમ્યુનિટી નહી રહી કે રોગો સામે લડી શકે. કારણ કે એવ બહનું વધારે ખાય છે ઓ તળેલું ને આવું બધું જે આપણા શરીર નુકસાન કરે છે તો એ વધારે પડત
હા.
એ આપણે શરીર માટે સારું નથી. પણ જો બ આપ કે લોકો હવે ઘરનું ભોજન નહીં કરી બાર વધારે પ્રેફર બારમતું હોય છે. તો એના લીધે બીમારી વધારે ઘર કરી લે છે. કેટલી બધી આપણે મ પણ ન ક્યારેય સાંભળી આવે એવી એવી પ્રકારની બીમારીઓ જોવા મળી રહી છે.
સાચી વાત કરી આ બધી આપણેે તો બહાર નું ખઈય છીએ મતલબ કે ઘણા પરિવારમાં કેવું હોય છે કે જે માતા પિતા હોય કે પછી પેરેન્ટ્સ હોય એ લોકો બહાર નું ખાવાનું વધારે પ્રીફર કર તા હોય છે. બહારનું ખાવાનું અમ કહેવાય ને કે એક અઠડિયામાં આમ ચાર કે પાંચ વાર બહારનું ખાવાનું પસંદ કરતા હોય છે. તો એનાથી જોઈને બાળકો પણ પછી એવું જ શીખે છે અને બાળકોમાં નાની ઉંમરમાં ઇમ્યુનિટીની પ્રોબ્લેમ જોવા મળે છે કે કોઈ પણ થોડું ઘણી ઋતુ બદલાય તો તરત એને ચેપ- લાગી જાય. કે પછી ઇન્ફેક્શન થઈ જાય. કે પછી ફૂડ પોઈઝન થઈ જાય. તો આવી નાની બે નાની બીમારીઓને સૌથી વધારે તો ફૂડ પોઈઝન નાના બાળકોમાં વધારે જોવા મળે છે. કારણ કે જો પેરેન્ટ્સ જ બહારનું ખાવાનું પસંદ કરતા હોય તો પછી બાળકો પણ એ જ ખાવાના છે. અને એમની ઇમ્યુનિટી પર ડાયરેક્ટ ફરક પડવાનો છે.
હા, એ તો છે આજકાલ ના માતા પણ વધારે બહારનું ખાવાનું પસંદ કરે છે. તો એ બાળકો પર વી આની અસર કરે છે. તો એ ખરાબ આદત છે કે બહાર નો આપણને ઓછું કરી દેવું જોઇએ. મહિનામાં એકાદ વાર હોય તો ચાલે. ક્યારે આ આપડે કોઈ કોઈ ના પ્રસંગ હોય કે કોઈ બર્થડે પાર્ટી હોય કે હોય તો આપણે બહાર જઈને મજા કરી આવેશ તો ચાલે પર રોજે-રોજે બહાર નું ખાવાથી શરીરને નુકસાન આપે આપણ નું શરીર ખરાબ થાય બોડી પણ. આપણ નું સાથ આપે છે થોડી ઉમર થઈ જાય પછી આપણ નું શરીર ઘણી બધી બીમારીઓ લાગી જાય છે. તો એના માટે આહ હવેથી આપણ ની બોડી ફિટ રાખવા જોઈ કે થોડી એક્સરસાઇઝ યોગા આવું બધું કરીને આહ શ શરીને સ્વસ્થ અને તંદુરસ્ત રાખવું બ જરૂરી છે અને ખાનપાન પછી અહ યોગા ને એક્સરસાઇઝ એ બધા જે અહ બહુ ઈમ્પોર્ટન્ટ પ્રો ફુલ પે કરે છે. એનાથી આપડે-આપણનું શરીર સ્વસ્થ રહેશે અને શરીરમાં નહીં કરશે.
હા, એ વાત તો તમે એકદમ સાચી કરી. પરંતુ તમને તો ખબર જ છે ને આજકાલ આ બહારનું ખાવાનું તો કે એનો ટ્રેન્ડ કેટલો વધી ગયો છે. અને ત-તમે એ વાતથી પણ અજાણ છો કે બહારનું જે મળેલ જે બહાર જે ખાવા મળે છે, એ કેટલું તેલમાં તળેલું હોય છે, કેટલું મસાલાવાળું હોય છે અને એ લોકો કઈ રીતે બનાવે છે? કેટલા મતલબ કેટલું શુદ્ધતાથી બનાવે છે કે પછી કઈ રીતે બનાવે છે? એમની રીત એ આપણે બધે આપણે બધા એનાથી જાણ છીએ જ કે ઘરેટ શુદ્ધતાથી બને છે. જો આપણે શુદ્ધ પાણી વાપરીએ. જેથી આપણે શુદ્ધ ગાળીને વાપરીએ. બધા મ-મિર્ચ મસા સાલાનો જે પણ હોય એ આપણેે બધું અ સારું વાપરીએ. સારી ક્વોલિટીનું આપડે ઘરે લાવીએ. પણ બહાર જે વપરાય છે એ તો તમને બી ખબર છે જેમ કે કોઈ વડાપાવ કે સમોસા ખાવા જઈએ તો એકને એક તેલમાં જે લોક આ આખો દિવસ તળતા હોય છે. એ તેલ કેટલા દિવસો સુધી એક જ તેલ-તેલમાં બધું તળીને આપણને આપે છે. તો પછી વારંવાર જે તેલ ઉકળે તો પછી આપણી બોડી માટે સારું ના કેવાય. એ પછી આપણા બોડીમાં દા પેલું બેડ કોલેસ્ટ્રોલ જે હોય એને વધારે છે. એટલે કે એચ પી એલ નું પ્રમાણ આપણા બોડીમાં વધારે છે. જેનાથી પછી શ્વાસ સંબંધિત સમસ્યાઓ થઈ શકે, હૃદયના રોગો થઈ શકે. કારણ કે આપણી બોડીમાં કોલેસ્ટ્રોલ જમા થવા લાગે એનાથી. તો આ આ બારનું ખાવાનું ખાવાથી મલ વધારે ઓઈલી ફૂડ ખાવાથી આપણને ઘણી બધી સમસ્યાઓ અને રોગો થઈ શકે છે.
એકદમ સાચી વાત કરી બહાર ની એ બાતુ ખાવા આપડ એલી બધ બીમારી ફેરે છે. એ તને. ય થ હોય છે આપસ્ત બનાવીકી છી કેટલી સ્વછ સારી ર. તો વસ્તુ આવી મ થાય પો ઘરે જાય કરવાઈએ ઘરેવ જોઈએ એનાથીારી રીતે કઈ પણ વધ તેલળું આપણે ધ્યાન રાખીને પણ બનાવીકીએ. એ આપને પોતે ઘરે જ નવું નું ટ્રાય કરતા રહેવું જોઈએ અને ઘરે જ આ બધું બનાવવું જોઈએ જેનાથી આપ શરીર પણ સ્વસ્થ રહે અને આપને કોઈ ગ્રેવી થાય આવુંઈ મન થાય બહારનું ખાવાનું તો આપ. ઘરે બનાવીને ખાઈએ તો એમાં સ્વાદ પણ હોય. અને શરીર પણ આપું આ તંદુરસ્ત હોય.
જે આજકાલના જે બધા યુવાનો છે એ બધા શું બહાર નોકરી કરતા હોય એટલે સવારે ઘરથી વહેલાં નીકળી જાય અને રાત્રે ઘરે મોડું આવવાનું થાય એટલે સવારે અમુક ગૃહિણીઓ પાસે સમય ના હોય કે એમને ટિફિન બનાવીને આપે કે પોતે ક્યાંક જૉબ. કરતા હોય તો ટિફિન લઈને જાય તો એ લોકો તો એમ વિચારે કે ચાલો બહાર ક્યાંક નાસ્તો કરી લેશું પણ એમ ના વિચારે કે થોડું વહેલાં ઉઠીને આપણે કંઈક. સાદું એવું નાસ્તો કે પછી એવું. બપોરનું જે લંચ બનાવીને લઈ જઈએ જે ઘરનું હશે તો આપણા સ્વાસ્થ્ય માટે સારું હશે રોજ. રોજ બારનું ખાવાનું ખાવાથી કેટલું નુકસાન થાય આપણને બી ખબર છે પછી આપણે અત્યારે તો રેસીપી બુકમાંથી કે પછી આપણે ફોનમાં બી આપણે વિડીયો જોઈને ઘણી બધી રેસીપી ઘરે બનાવી જ શકીએ છીએ હવે જેમ કે પીઝા બર્ગર આ. તે બધું બહારવી નાખ. તો બી આપણે ઘરે જાતે બી બધું સ્વચ્છતાથી ક્લીન હાઈજીન થી બધું ઘરે બનાવી શકીએ છે તો મારા ખ્યાલ થી આજની જનરેશન થોડું ઘરના. શુદ્ધ ખાવા તરફ વળવું જોઈએ. કારણ કે જે અમુક લોકો. પોતાના ઘર. દૂર રહે છે એ લોકો સાચે જાણે છે કે ઘરના. ના ખાવાની કિંમત શું હોય છે જે આપણા મમ્મીના હાથનું ખાવાનું હોય બરાબર છે એની કિંમત શું હોય છે કેમકે બહાર ન રોજ ખાઈ ખાઈને એ લોકો બી કંટાળી ગયા હોય છે તો કદાચ ઘરના ખાવાની. કિંમત આપણને એ લોકો સારી રીતે વધારે સમજાવી શકે.
હા એ તો સાચી વાત કરી કે જે લોકો. બહાર રહેતા હોય એ લોકોને તો બહાર જ ખાતા હોય તો એ લોકોને તો આવું કે ભાઈ ઘરનું ભોજન વધારે સારું લાગે અને ઘરનું ભોજન કરવું બહુ જરૂરી પણ છે આપણે પોતે ઘરે બધું જ બનાવી શકીએ છેએ તો આપણને. કે કોઈ ક્યારેય ટાઈમ નીકળીને ઘરે જ બધું ટ્રાય કરવા જોઈએ અને ઘરે સારી રીતે બનાવીને ખાવું જોઈએ એનાથી શરીર સ્વસ્થ રહેશે અને આપણને કઈ પણ રોગો ન થાય હવે તો કેટલી બધી બીમારીઓ જોવા મળી રહી છે તો એનાથી બચવા માટે આપણને પોતાના સ્વાસ્થ્ય માટે. અ કઈક નવા નવા સ્ટેપ લેવા પડશે જેનાથી આપણનું શરીર પણ તંદુરસ્ત રહે અને ક્યારેય કોઈ બીમારી ન થાય તો એના માટે એ બહ જરૂરી આપણે પોતાના પોતાના શરીરને સ્વસ્થ રાખી શરીર માટે કઈ કરીએ અન યોગા કેડટેન એવ બધ કરીએ પી ખાવાનું રાખ બધું બ જરૂરી છે.
સાચી વાત છે આ અમુક એક બે જે તરીકા છે જે અમુક નુસ્ખા છે ઘરે આપણે પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખી શકીએ તો જે તમે પણ સાંભળ્યું જ હશે કદાચ તમને પણ ખબર જ હશે કે પહેલાના જમાનામાં આપણા જે પૂર્વજો હતા એવગ્ય કે રાત્રે તાંબાના લોટામાં પાણી રાખીને મૂકી દેવાનું ને સવારે આપણે પહેલાં ઉઊઠીએ એટલે કે તાંબાના લોટામાં જે પાણી ભરેલું હોય એ આપણે તરત પીએ તો આપણી બોડીની અંદર જેટલા બી રોગો હોય એ બધા દૂર થાય જેવીી કંઈ નાની મોટી સમસ્યા હોય. પાંચ. વચનને લગતી સમસ્યા ખાસ કરીને દૂર. થાય તો આ એક ઉપાય છે જે તાંબાના લોટાનું પાણી આપણા બોડી માટે ખૂબ સારું કહેવાય બીજ બ વસ્તુ કે આપણે મેથી મેથી દાણાનું પાણી એ પણ આપણી બોડી માટે ખૂબ સારું કહેવાય અને. જે તામ આપણે અત્યારે કેવું છે કે નોનસ્ટિક વાસણોમાં બધું ખાવાનું બનાવીએ પરંતુ એની અંદરથી જે આયન્સ બધા નીકળે છે જે ખાવામાં ભળે છે ને પછી આપણી બોડીમાં જાય છે એ ક્યાંક ને ક્યાંક નાના હદે આપણને નુકસાન કરતા હોય છે તો નોનસ્ટિક ની જગ્યાએ આપણે કોઈ તાંબાના વાસણમાં ખાવાનું બનાવીએ તો એ આપણા શરીરને વધારે ગુણકારી હોય એવું હું માનું.
હા એ એકદમ બરાબર કીધું તમે કે પહેલાના લોકો એ વધારે કરતા હતા કે રાત્રના ભીગોવીને મેથી દણા ભીગોવીને સવારના એ પાણી પીતા કે પછી તાંબાના લોટામાં પાણી ભરીને મૂકતા અનેને એ જ પાણી પીએ તો એ. આપ શરીરને બહુ ગુણકારી છે અને બહુ લાભદાયક પણ છે તો આવું આપણને પણ કરવા જોઈએ એનાથી શરીર પણ સ્વસ્થ રહે અને એ આપણે જે બર્તન યુઝ કરીએ જે બર્તન પણ આપણને અ પેલા લોકો માટી નાખે આવા બધા વાપરતા તો એનાથી પણ બીમારીઓ નથી થતી. તો એ એવા જ કરવું જો એવું જ કઈક કરવું જોઈએ આપણને પણ.
સાચી વાત છે ચાલો ત્યારે આ બધી અમુક ન વાતો અને શુદ્ધ વાતો કરી હા ચાલો ચાલો ત્યારે. હા.